અ હા. બોલ.
જમી લીધું.
હા જમી લીધું તે જમ્યું અ પાણીપુરી વઘારેલી ખીચડી ચોરી નુ શાક એવું બધું
હમ અમારે ગ્યાં તો ઢોસા બનાવ્યા હતા આજે.
ઓકે બરાબર છે.
તે પેલું એ લાયા હતા પપ્પા ગયા હતા ને તો, બ્રેડ પકોડા ને એવું લાયા ત બારથી. એમને ખબર નથી અને ઘરે બ ના હતા એમ, થડું વધારે થઈ ગયું બધું.
બરાબર છે.
બોલ બીજું બધું મજામાં?
હા મજામાં તું મજામાં?
હોવ મજામાં, તાર કોઈ વચ્ચે બીમાર થઈ ગયું હતું ત ઘરે કોઈ.
મારા ઘરે ના મારા મમ્મી પડી ગઈ ત ખાલી પછી એની દવા કર એ હતી. બસ બીજું તો જે નોર્મલ ફીવરને એવું રહેતું હોય એજ બધું હતું.
હમ અમારે એવું થયેલું એક, રિલેટિવને દાખલ કર્યા એડમિટ અમારે ઘેર રહેલા અઠવાડિયું. અને થોડી દવું દાખલ કરી મતલબ એમ મહિને એમજ ગયો બજો.
અચ્છા હા એ ટાઈમે થોડું આ વાતાવરણ એવું હતું ને બીમાર થવાનું ને એવું
હમમ હમ હમ. એટલે જ એટલે જ.
બોલ.
શું ચાલે?
બસ કઈ નને ય નવો ફોન કે નવું લેપટોપ લેવાનું બંને લેવાનું છે તો એજ વિચારીએે છે, કે કઈ કંપની નું લઈએ કેવી પ્રોસેસર ને એવું બધું.
હમ.
હમ એટલે એવું ચાલે છે. ફઇવ જી ફોન લેવાનો છે. ઓન લ ટોપ સારા બનવ કેમ નોર્મલ પ્રોગ્રામિંગ લેંગવેજ યુઝ થાય એવું.
તો બજેટ કેટલું છે?
હમ.
ફોન લેવાનું કે લેપટોપ લેવાનું?
બંને બંને લેવાનું છે એક જ ટાઈમે બેવ જોડે જ લઈ. લેવાનું છે એક જગ્યા થી. ફોન નું બજેટ તો વીસેક હજાર જેટલું છે, અને લેપટોપ નું સાહીઠ સિત્તેર જેટલું છે.
હમ મતલબ પેલું રાયઝન લેવાનું કે પછી આ આઈ ઇન્ટેલ.
ના ના પ્રોસેસર તો ઇન્ટેલ ની જ લેવાની છે.
મે કબુ કઈ આવે છે ને પછી સાહીઠ સિત્તેર માં તો પણ પેલું એ શું કેવાય
તસ્ક્રીન ના ના સાઈઠ સિતતેર માં સાઈઠ સિત્તેર થી થોડું બજેટ વધારી દઉં પાછું તો મળી જાય તસ્કરીન બી મળી જાય
તારે કયું લેવાનું પણ શના માટે જોયું અત્યારે
મારે પ્રોગ્રામિંગ લેંગ્વેજસ સમમુકરણ થાય ને સી સી પ્લસ પ્લસ જાવા એવું જ
શું કરાય છે તું અતાર સ્ટડીમાં
અત્યારે તો મારે સ્ટડીનું હજુ લેવાનું છે એડમિશન એટલે એજ વિચારીને પછી લઈશું
હમ્ એડમિશન નઈ લીધું હજુ મતલબ
શું ના ના હ જુ તો લેવાનો
પ્રોસેસ બધે ચાલુ થઈ ગ ને એડમિશ પછી લેટ થશે તો પછી કેન્સલ ના થાય પાછળ મતલબ એમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા નહી આપતા પછી
ના ના પ્રોસેસ તો ચાલે જ છે ઘણી બધી કોલેજીસ માં ઈનક્વાયરી કરી છે. અવે આપણને ઠીક લાગે એવી ગ લેવાનું છે
બીસીએ માટે ને કમ્પ્યુટર એપ્લિકેશન એ આવે ને હા હા અ અમારે એક કોલેજ છે ઘર ઘરથી થોડું દૂર મતલબ છ એક કિલોમીટર જેટલું માં ત્યાં બીસ ના એનું શીખવાડે છે ખ શું બધું આમ ન અમારા સિટીમાં જ મતલબ ત્રણ ચાર કોલેજ છે એવી
અચ્છા બરોબર ના તો આઉટ ઓફ સિટી લેવાનું છે આ તો મતલબ કે થોડું અ કેવાય ને કે પોતાની સિટી માં નઈ બીજી સિટીમાં લેવાનું છે.
મતલબ અમારે સિટી તને દૂર પડે મતલબ આમ ઊંધું હોવાનું થાય અત્યારે એના કર અહીં આગળ તપાસ કરાયેલો હ
અમારી સિટીમાં ચેક કર્યું પણ ઓછા ને ત્યાં બરોબર કોલેજીસ નથી ત્યાં એક કોલેજમાં ઇન્ક્વાયરી કરાય ને તો એ જે કોર્સ મારે લેવાનો છે ને એ કોર્સ નું તો બિલ્ડિંગ જ નથી તો એ બિલ્ડિંગ હજુ બનાવ સે ત્યાં સુધી સ્ટુડન્ટ ને બીજી જગ્યા એ જવાનું છે. કોલેજ ની બસ લેવા મ ક આવે ક તો પોતાનો ખર્ચો કે ખબર નહી શું પણ એવું છે બીજી જગ્યાએ લોકોને બિલ્ડિંગ આપી છે તો હવે એ વધારે દૂર પડે
હા જો મારો એક ઇન્સીડેન્ટ કવુ તને મતલબ કેવું પેલું હું જયારે ભણતો હતો ને તો મારે એક ફ્રેન્ડ ને લેવાનું હ તો બીસીએમાં જ એને એડમિશન લેવાનો હતું પણ એને કેવું થયું હતું કે એના છે ને મતલબ પહેલા એને કોઈ કોર્સ કર્યો છે ને તો એના પછી એને કઈક થયું કે ખબર નહી શું થયું તો એને કઈ વરસનો એને ડ્રોપ પડ્યો હતો. આમ તો છ સાત મહિના નો ડ્રોપ હતો. પણ એમાં કેવું થયું એને કઈક તકલીફ પડી વાંચવામાં લખવામાં કે પછી આમ શું કેવાય છ સાત મહિના જેવું થઈ ગયુંને તો પછી હાફ વે માંથીને એડમિશન ના આપ્યું કઈ. તો પછી એને છને વરસનો ડ્રોપ લેવો પડ્યો ઇન ધ એન્ડ ટોટલ. લાસ્ટમાં જોઈએ ન તો એમ તો પછી એના લીધે એના છે ને એડમિશન પછી અ અડધેથી એડમિશન સનલતા અને અડધે પછ જી દૂધ વારા મેં કે કા તો તમે ઓનલાઈન કોર્સ કરી લો અને ઓફલાઈન કરવું હોય તમારે તો મતલબ કે તમારે કઈ એફિડેવિટ કે એવું કઈક કરાવવું પડે એ કઈક એવું કઈ ડોક્યુમેન્ટ આવે તો એ સબમિટ કરાવા નુ કીધેલું તો એના માટે બઉુ ધક્કા ખાવા પડે વહેલા નઈ ની જડ ની કરતે હો
બરાબર છે.
એમાં અ એની જોડે હું ફરતો હતો તો મતલબ એ ટાઈમે તો અમાર ખાસ બધા લોચા પડેલા એમાં.
હા.
એમિશન આપે નહીં અને ત્યાં આગળ પછી એ બધું એવું જ કેય કે આજે નહી અતારે નહી બંધ છે એડમિશન બંધ થઈ ગયું ઓફલાઈન નહી ઓનલાઈન લઈ લો ઓનલાઈન લઈ લો પછી એમાં કઈક શું કેવાય કોકમાં જઈએ ને તો કોઈ ઇન્સ્ટિટ્યુટ વાળા સ્કોલર સ્કોલરશીપ નત આપતા કે તમારે બધી ફી એડવાન્સમાં ભરવી પડે પછી તમારે કશું થાય તો પછી છે ને વચ્ચે થી તમે જતા રહો તો પછી અમારે સીટ ખાલી વેકેન્ટ રેય ખાલી રહી સીટ ભણવાનું ના થાય અમારે કશું અમારો ખર્ચો થાય વધારે. એવ બધું કઈ પછી એડમિશન નતા આલતા.
હા બરાબર છે.
એટલે જે કરવાનું એને થોડું વેલા કરી દેજે એમ.
હા હા એજ ને વહેલા જ કરવાનું છે બે ત્રણ સારી કોલેજો જોઈ ને પછી કરવાનું છે ડિસી લેવાનું છે કે ત્યાં એ
મતલબ અમારે સ સ છે અમાર સિટી જે છે ને વેસ્ટમાં જઈએ ઈસ્ટમાં જઈએ અને સાઉથ માં જઈએ ત્રણે ત્રણ સાઈડ છે ને આમાં બીસીએ માટે કોલેજ તો મળી જાય પણ આમ કોઈ માં મજા ના આવે કોઈક માં આમ શું કે ભાઈ સીટ વધારે હોય પણ ત્યાનું ફેકલ્ટી બરાબર. હોય તો ભણાવ નહી બરાબર એવું બધું થતું હતું એટલે પછી થોડું દૂર લેવાનું વિચાર્યું તો પછી ત્યાં આગળ એડમિશન આપતા નતા આ લોકો કે અમારા પ્રોસેસ ચાલુ થઈ ગઈ અડધી સીટો ખાલી નથી અડધી સીટો ભરાઈ ગઈ છે. પેન્ડિંગ આપપાસ. તમને બીજા બધા લાઈટમાં છે તમારે પેલા અને તમારે મેન તો જ. વર્ નનો ડ્રોપ પડેલો ને એટલા પછી એ લોકો નતા વધારે તોય કેમ કે ડ્રોપ ના લીધે એવું લાગતું હત એમને મતલબ આ સ્ટુડન્ટ છે ન થી પણ છોડી ને જતો રહેશે
હા હા બરોબર છે હવે મારે તો એવું કઈ ડ્રોપ એવું કશું છે નહી પછી જ છે. એટલે એમ મળી જશે પણ પછી સીટ અવેલેબલ કોઈક જગ્યાએ ના હોય કા તો કોઈ નું સ્ટાન્ડર્ડ હોય હોય તો ડોનેશન મહી શક કેતા છે એ હા એટલે તો થોડું ઘણું રેજ
બીજું બધું શું સિલેબસ ને બધું જોયયો બીસી માટે. બુક્સને બધું બુક્સને બધું તો જોયું હશે ને એમાં પલું એચમલ પછી બધું જોય છે ને કોડિંગ
હા એ બધું જોઈને જ ડિસાઈડ કર્યું કયા લેવા જેવો કોર્સ છે એમ હમ
એવું હશે ને તો જો હું તને છે ને હમણાં થોડી વાર પછી કોલ કરીશ તો હું છે ને અમારે મેં હમણા અ ઓનલાઈન વેબસાાઈટ પર છે ને મેં ત્રણ ચાર લેપટોપ જેવા છે. અમે શોધી રાખ્યા. એટલે મારે પણ લેવાનું જ છે. મારા ભાઈ માટે. અને મારા પણ મતલબ મારા ઓફિસ વર્ક માટે. મારા ભાઈ સ્ટડી માટે બંનેને અમારે કામ થઈ જશે એમ. એના માટે મેં ચાર. પાંચ જેવા લેપટોપમાં કટ કરી રાખે છે મેં તો હું ત હણાં થોડી વાર પછી ફોન કર. તો હું કોઈ બતાવીશ. તને તો તું. ચેક કરી લેજે તારી રી ગમે તને એમ બાકી આમ તો. ચેક કરી હશે તે જોયું હશે કેની જોયું.
ચેક તો કર્યા છે બે. ત્રણ મોડલ જોયા છે એ. ગમ્યા છે. એક લીનોવોનુગમે એ છે. છે એક એચપી ગમ્યું છે. પછી. મેકબુક બી જોઈ છે એટલે.
પછી એક પેલા એસર ના આવે છે આસુસ કરીંગમ. ની જે ના આવે છે.
હા એ બી સારા. છે પણ એ સારી લેટેસ્ટ. તે સીઝી. લેટેસ્ટ સિરીઝ જોવી પડે એમાં કે. અત્યારે જે ચાલતી હોય.
તો. હા.
હા એટલે હવે જોઈશું એ તો.
વાંધો નહી તો એવોને તો હા.
સિલેબસ ચેક કરો.
હા હા બસ હું એજ કતો હતો સિલેબસ ને પેલા એક વાર છે ને કમ્પ્લીટ. ચેક કર લેવાનું અને એના પછી આપડે જે રીતે આપને ની પડે ને, કેમ કે બેચલર અને મા બંને માં ચલાવાનું હશે ને
હા હા બંને વાંધ પાંચ વરષ
તો પછી પાછળથીઈ જ ને કઈક મ મતબ એમાં એવું સિલેબસ વાસ્ટ થઈ જાય ને કઈક બાર રેકોર્ડિંગ એવું ક જાય ને થોડું મતલબ તો પ્રોસેસ. સર, આમ ના ચાલે બરાબર તો એના કરતા આપણે જોઈને કમ્પ્લીટ લેવાનું એમ
હા હા એજ ને એટલે એ બધો સિલેબસ એકવાર જોઈશ અને પછી જ નક્કી કરીશ
હમ, બરાબર બરાબર મારી જોડે મેં કટ કરાવી હમણાં હું તને થોડી વાર ફોન કરીને હું, બતાવીશ હમણાં ને
હા હા વાંધો નહી એવું કરજ ના ના જમી લીધું
હમ સારું સારું તો હું હમણાં થોડી વાર પછી હા કરું થોડી વાર મારે
સારું સારું